અને
એમ ને એમ પટી ગયું એટલે
નાયરે છે બંધ થઇ ગયુ બધું દૂધી હે
હા કઈ નઈ કઈ નઈ હા કઈ નઈ કઈ નઈ હુ લેવા
અમારે અહીંયા એક વજાર આજ આવેલા હૈ આજ આવેલા હૈ કે લારી વાળા તેણે હુ કર્યું ખબર હે નીચે છે ને બોર્ડ માં કેળા કેળા વેચે ને તે લગાવેલું હતું ને વેચ જે ટમેટો ત તો પછી ને બ બ બહુ આજે નીકળ બહુ પવન ચાલતું છે ને તો આ બાજુ જાળવો નમી ગયેલો આ છે એનો જાળવો સાઈડનું નમી ગયલું છે અમારા અહિયાં
બહુ અ અ બી બહુ પવન છે બહુ એટલે ગાડી બી ની ચલાવાતી સરખું
હા પેલું ફૂલ ઉપર પણ હા અમે બ્રિજ વાળ બી એવું જ છે હે ને અમે બહુ જ પવન આવતો હેને પવન બહુ ચાલતું છે ત્યાં તો આંખમાં બધું ઉડિયા કરતું છે હા તો ચશ્મા પહેરીને જવાનું
મે બાદલ ની બનું
સવારના નવા ટ્રેન તો લીધા તો છે
એ બીજી ગાડીમાં નવી ગાડીમાં છે એટલે
હા તો પેનને જવાનું એ હું ભાઈ માટે આપી દેતા અ તને ગાડીની અડગ આપીને તું એને ચશ્મા આપી દીધા
મેં કઈ પૈટો મેન ઘેલીને તંડર
હા કાલથી કાલ થી હવે પેણી ને જજે ને આવજે હે ને મને બતાવજે કાલે
પોતે તો કે કે હવે તારે બો હેરાન નહી કરવાનું ને હવે
ટાઈમ પર આવી જાઉં અગિયાર વાગે તો તું હું કરવા હોશિયારી મારને પૂછે આવાની કે નહી આવવાની આહું કરવાની કે નહી કરવા એવું હું પૂછ્યા કરે આવાની જ છેને અગિયાર વાગે આવી જાઉ તો શું કરવા તું પૂછ પૂછ કરે નાવીન તને મા કલાક બેસ્ટતી જ છે ને મેં
હા હા.
થોડ કે .
કોન અમરો હેતીઓ
નીરવ ભુજયું હ હા આવી ગલે હ હા હ હ હ હા બોવ પતલો થઈ ગેલો હા.
પાર્સલ આવી ગયું.
હાનુ પાર્સલ
કાલે જે ફોન બો કરતી હતી નહી આવેલુ
તરી આવી ગઈ આવી ગઈ આવી
કેવી છે હારી છે.
હારી છે ઠીક ઠાક ચાલે હવે
ક્વોલિટી
ક્વોલિટી બી ચાલે
હા એમ બી કેટલું બી અ લઈ ને પહી વરસ પછી તો એમાં કાણા જ દેખાય. હેને હા તો મારુ એમ કેે માધવી એમ કે કેળા વાડા આયવાને પિતાજીન ઈતો ટામેટા વેચતા તા તો એની છત્રી આખી વાકી થઈ ગેલી.
હમ હમ.
મોટી એકલી મોટી છત્રી વાકી થઈ ગયેલી કેટલી એમ એમને થતું એમ મજે ખેંચ્યા કરે ને હાથ થી તોબી હીધુ ની થતું હતું અંકલ થી બિચારા
તારે જાવું જોઈએ કે હેલ્પ કરવા.
હા કીધું અંકલ આ ભાઈ હતા ને પેલા બીજા તો એ બાજુમાં હતા ને એમણે કીધું લાવ કરીઆલુ તો પછી બે જણ પકડી ને પછી સરખુ કર્યું.
સરસ
ને પછી પછી હરખુ કરવા પછી એમને કે મારા પરથી ટામેટર લઈ લે ને એમ કે પાસો ફાયદો પોતાનું જ જોય.
હ એક રીલ વાયરલ થયા કરતી છે. પેલી કાકી હં કાકી છે ને ગલીમાં ગેય ને એની લારી ઉધી વાળ લાખે પેલા લોકોને નવી લારી લાવી આપે ને હાકભાજી બી ને પૈહા બી આપી દે.
ઓ ભાઈ એને હું કેવાય માસ્ટર માઈન્ડ
હા એજ એજ
તઈ આપડે ક્યારે જવાના હ બરાબર હે પુડી બાજુ ધ ઈ જાય પેલી બિલપુડી જ કેય એને હા તા જાવ પેલીને તો નજીક જ પડે ને.
કોને
સસલુ ને બી ને નજીક પડે એ લોકોને બી નજીક પડે હા જે લોકોને નજીક પડે તો આપડે ફોન કરી દેહું હે ને હે
નિચે રે
પણ એને દૂર પડે હે ત્યાંથી આવાનું અહિયા હુધી છે અહિયાં પણ એ લોકો ધરમપુર એ લોકો ધરમપુર બાજુ જ છે એટલે આપડે પછી ત્યાંસે કે હું એ લોકો ને
હાભર હાભર અહીંથી પેલું કેટલું
ની ખબર નઈ જોયું છે મેતો
કાલુ ને લઈ હું કાલુ ને ત્યારે તુંને કાલુ આવ્યા કરવાનું પહી હે ગાય ગાડી તો મળી જાય પછી ગાડીને આપડે કઈ હા પછી ગાડી તો આપડો એમ ટેમ કરી લે હું.
તમેં કા ઉ દવા.
બરાબર.
હા, એવું કરાય હે ને.
એમ.
હા, કાલુને કેડે હ ફન કર.
હા.
ને બી આવે, આપણા ફરે પછી આપડે બી ફોટા મૂકવા, પછી આપડે બધાને બતાવવું. ગંગેશ્વરી તો મસ્ત ખેતર માં બુંક બહુક કામ કરતી હોય ત
કોન?
સેપ મોકે ગંગેશ્વરી.
ગંગેશ્વરીકેમ મુળવીપ એને.
બધ એલો ન હમણા વરસાદ કેટલું પડ્યું, બધું એમ પેલું નુકસાન તો થઠેલું છે, હ એ લોકો ને ખેતરમાં હે ને. હા, પાંચ ટકા, દસ ટકા. છે. કે પપ્પા મારી બુ કામ કરાયે, ખેતરમાં બધું જ. ફિલવાડી દ મે કે કઈ ને, તમે એમ હારું પડે.
પણ હારો કે, હા હાર જ ને તો.
કપડા જને તો ભાઈ ક્યાય?
હમ, એત એઈ મેવુંકીમંગ્રઉન પટી મનેયા. દવ માસીક કામ કર બ ખબર આપ ગેલા મોટું ઘર સતા અરે મારી વાત તું સાંભળ ની, એમ કે જો તમે કોચિંગ આપવા ન ને, તો કેવોય એમ કે મે તમને. ગ્રાઉન્ડ કેટથી અપાય આપો, એમ કે એમ જે ઓળખાય છે.
હા ના ભ ગત પાંચ કરતો હ એટલે આપડે કોચિંગ આપીએ, કોયરા કાંથી લાવું. ભ અ તો ભાઈ સારું ચાલ તો, પેલા હ. હ. હમ.